હલો,
તો
હલો બોલો, બોલ બોલ હલો હલો
હા, બોલીયે સર ક્યાં કેહ રેહે હે
જોવા મા કસું જ નહી આ બસ સ્ટેન્ડ બેઠા, આવે છે.
હોવે બોલ બોલ નીકુલ્યોતો બે દિવસ થી, ના એલો ખબર નહીં શું કે શું કેસ,
આ પૈસા કમાય ન નવો ફોન લાઇ,
નહી લો તો આઇ ફોન છોડાવાનુ વાત કર તો ટૂંક સમયમાં
ઓ બોપા હ આઇ ફોન છૂટશે એમ
હ લાલ ભાઈ નું અડધું ઈગું કે અડધું એગું કે ભેજવાનું હે
એવું વેચી જ મારો હવે, કશું રવાજ નઈ દેવાનું
રીક્ષા વેચવાની એવું કે,
પગાર અલગ લાલ આયરયો સે તે
એન કે લાલો આઇ રીયો સે છી ગાડી લઈ જવા ને એના કોલી રાધે જો હે
કાલ કાલ શનિવાર આઠ નવ વાગે જ ઇશ બારે બ સુ હે
મળળીએ,
એને ખોલી એમ કવ હાલો એને ખોલ્યું?
અ ખોલ્યા પણ ઉભાઈને મારામથી,
આ ર મસી
હોવે હર એને કીધુ મને
તારું એ નામ ને ચાલુ તો છે, અહી એક જગ્યાજ બે દિવસમાં જવાબ આવશે પછી કવ એ સરકારી સારું નહિ લાગે એવુ
ચાલુમ ચાલુમ હરિયનચ કરું બજું સાઈ
મારી લાઈનમાં એ ચાલ તો ખબર છે. રહેવાડેને ફરી કરું લાગી જય લોકો. ફરી કર હા ચાલુ રવા દે
હા
ફરી પા આ પતિ જાય પછી કરજે
હા પતિજ પોરી કોું
ભાઈ આ પછી આઈએે જમે
હ
પેહલા હું હલો હલો
એતો ટેક્સ દોડશો વધી ગયો એ અકી
તાલી માપવાનો ભ પાર દ પ ધ ચારો ત્યારે એવું બોલો કે ન હ નોકરી જવાનીકયો હા ત્યારે તો બધા ગયા હમ બોલ બોલ પરોધ દિકસાર સમમોદ હવું એવું હ લ રીતે આ ભ ન ઓ ભય થાયાઈ્યા ઉભો ર હા બોલો સર નહી અહી બસ સ્ટેન્ડ માં બેઠા છે બસ
માર ભાઈ ભોલા શો ગયા
ભોલા ભોલા સો ગયા રાાવજી સો ગયા હોગા
એસ હૈ
હા આપકો ઉઊગલી મે કસા હૈ અબ
હે
આપકી ઉઊગલી કસી હૈ
આલિયા હમારી ઉંગલી કે બારે મેં આપકો પાતા ચલ ગયા
પતા ચલ ગયા અચ્છા ઉ કટ લેને ચલી રઠઈક ફાતડા ફાતડા હો જતા તુંમારા આજ તો
હા મુઝકો લગા અંગુઠા ગિરી ગાય પણસહી થા
સાહી હવે સુદર્શન ચક્ર જ જે ઊંગરુ કપાઈ જાયત
હ અગર સુ ભાઈ પંખા સાફ હો ગયા સારા બાવા બાવા હો ગયા પંખા ક પંખા ક બ બધા વર ગયા સલા ઘટકા
ચાર બાબથી કશું બોલતો નહી
એટલે બં ના તો જતુ રહેશે મરે.
ચાલુ રાખજે કશું બોલે નહીિ એમ કવું પપ્પાને ફોન આવે.
એું શીપલ.
બંધ થ.
તો પ ન એન. ચા. ના કાપાઈ હને મારા.
હ હાલલો.
અ.
હલો.
હલો હા આયા છ. તા કશું નઇ ઘેર હઇ એમ કે.
ત જાની તું.
ઘેર જ જઉં છું હવે આ હરાઓએ બેઠા છે તો પાચ છ ની રાહ જોઈને બેઠા હારા બાજ. વગાડ છે આતો ગઈ. અહી બસ સ્ટેન્ડ એ બેઠા છે તો પાર્થન ની રાહ જોઈને બેઠા છ હાલ. તો હારા મોડું કરશે ખબર નઇસ.
કઈ એક કેવ એક કેવ બેહિનવે નાઇ જસે ત કઈ.
ના હા ચો હું મને ઘેર મૂકી જા ભઈ ત્યા જવું હોય ત્યાં જે. આ તાર ફોન પતે એટલે હું ઘેર જ જઉં છું અવે. વરસાદ જબરો પડ્યો શું આજે.
આમાં તો બાપા ભગવાન રૂઠ્યો છે.
તમેત પાપીઓ તમે તો ગતાર્યા ને એટલે તમે પાપ થી સાણંદ હુકાઈ જવાનું સે
ગોળા આદિત. તો જો ને કાલે નરેન્દ્ર મોદી આવે છે.
અલા હવેજ કીધું બાબુ એ તમે હોમે જ ઉભો નઇ. હમે તમાર હોમેની હોટલમાં જ રોકાયા હસે એવું કંઇક છે ન.
ઓવે.
તો કઈ આવે શું સે પોગ્રામ બોગ્રામ છે કે સુ.
ખબર નઈ અરે ખારા એવો આ કા કાલે આવે છે તું.
તન દિવસનું સેટલમેન્ટ ચાલુ. આત આત થી આજમ આજ આજથી તો રસ્તાય બ્લોક થઈ ગયા.
એવું.
હા.
હા હા.
જોને કાલે ગઈ ચાલે.
છે આ શું બન?
છે ખબર નઈ શું છે.
હા છે મે.
કંપની જો આ પેલી કંપની કેટલી મોટી કે અ અ અમા ટાટા કંપની કેલી. મેં તો આજે માં જિંદગીમ પેલી વાર જોય.
હા.
અ વી વી વીસ કિલોમીટરની અંદર હશે
હા.
આત અહી આંધ તરી આમ અહી લોમભેલ આની લોમભેલ જી ને આપણા ઘેરહિ એટી તો ખાઈ લોબીઓમાં પોહરી જ કેટલી તો જોઈ જ નહી
હા
સંંગાતથી મો
હા
એ બી લોબી પેલી લે નવી બને એ હા એ
પચિની હું કરવા ખબર નઈ હ જોવા જ આયા છી હા જોવા જ જોવાલે
હા
બોલ બોલ
હ અમા કામ ન એમ મોટી
હે
એચુલી વી કલોમીટર ક
વીસ કિલોમીટર
હા અને પેલી મે મે મેં નથી બના લો કે સંગત થી મોટી હ જો પેલી મેં બીજી બંને કીધું તું ને ના
હા હા
બહ મોટી મોટી કંપની થાય એટલી પરી ખરી મોટી ખરી હ
ત્યારેંગસ
તે તમાર ડિપાર્ટમેન્ટ અલગ અલગ કેટલા હોય
અમારે ટાટા એવી ટાટા પીવી પછી બીજી કઈક છે
એવું
હા પીવીમ લેક્ટિક બને પીવીમ પેટ્રોલ વાી બને
એ હા તો દુંસેમાં શું ઇલેક્ટ્રિક વારામને
હા હા અમે ગરડા ગાડી લોન્ચ કરી હ એમ તો કીધેલું મેં તને ઓવે ગરુડા જ ને ન એલા હા
હા હા તો તે ત તો હજુ કઈ કર્યું જ નહી નહી તમામે લોકો તો
કશુંી કર્યું નહી
હા બરાબર
હમ
હા છે
કોઈ બીચ મેં દૂતરી ધોની દેના હ તો રાત દિવસ આજ જતું હોય રાત દિવસ આવી જતી હોાઈ
એવું.
હ.
ડઉંગવા ગલા હ
હા અમે તો હડાદહી ઊંઘી જ આજે, કાલ રજા એટલે.
હાલ રજા એટલે હા. બરાબર. હમ. િવસા રાજા ત બોલ બોલ.
હું તને તારું પેલું
ના હવે હું તો ઘેર જઉં છું ફ નાવાસે, કાલ રાખી દને હ.
એ
આર આર બ એવ